હલો
હંભળાય કે
હા ગ્રુપ માં મેસેજ જોયા કે
જોયા ને ઓનલાઈન ક્લાસ વાળો એટલે આપડા ફલ્ગુનીમાં એમ જોવા આવે ને
હા તે તો બોહજ હારું
એણે આજુ હૂંદી મારા એક બી ની જોયેલા છે કેવાક જોયેલા એટલે કેવાક જોઈ મને ની ખબર.
બો જ મસ્ત કોઈ ટેન્શન જ નહી લેવાનું હોય
મને એમ કે કિરીટ સર આવે કેમ કે ત્યારે પેલી થાલા સ્કૂલ ઉઠી ને તો કિરીટ સર જોવા ગેલા
હા એમ તો કિરીટ સર આ પણ એ લોકો કીધેલું ખબર કે પ્રોફેસર દર બદલાયા કરે બધાને એક જ સ્કૂલ માં ની આપ્યા કરે.
હા ચાલ તો ટેન્શન ઓશું અવે
હા એકદમ કઈ તૈયારી વગર જાહે ને તોબી એને ગમે તે પાઠ આપે ને ગમી જ જાય.
હા એટલે મેં હિન્દી માં એક કવિતા આપવાની છે. ગુજરાતી માં એક ચોમાસુ વારો પાઠ
મેં તો કઈ જોયું નહી પણ કયા ધોરણ મા આપવાની
જો હિન્દી નો આઠમામા તો મેં ની આપું એવું વિચાર કરતી છે.
કેમ?
મને આઠમાનું ગુજરાતી બહુ ભારી લાગે ને મને કઈ બી ની આ આવડે ને મિનિટ જે વસ્તુ બી ની મલે
સામાજિક હારું લાગે પણ ત્યા એક થી પાચ નહી આપ્યો હોય તો બી
તો તું છે ને કાલે આપજે સર ને વાત કરીને પહી તું આઠમામાં આપ
હા તેજ ને કેમ કે મારે એક તો ઈકોનોમિક્સ નું તો આઠમામાં જ બહુ બધું
એટલે મેમ લોકો બે દિવસ આવે
અ તે તો મે પાર્વતી મેમને પૂછ્યો પડે
હા એટલે આપડે ઓનલાઈન ક્લાસ માં પૂછયે તે તો આપને કેય દેય કેમકે આપડા ક્લાસ ત્રણ છે હને.
હા.
ને આપડે ચાર જણા.
હમ એ તો આખા આખા તો બોની.
આખા ની જોય પણ અડધા અડધા જોઈ તો બી એક ખાતે ચાર તો જોય જ કે નહી બધા માં દસ દસ મિનિટ જોઈ ત ને આપડા ત્રણ જ ક્લાસ હતા આપડે એક ક્લાસ કરવા પડે.
કેવી રીતના.
કા તો પહી મેમ ને વાત કરવા બી
એવું થોડું એવું થોડું. ઓલ્ટરનેટ લેક્ચર આપવાના કે ની બધા હાથે થોડા આપવા લાગી જાય.
તઈ રી આખો દિવસ હું
હ આખો દિવસ હ બરી તો આખો દિવસ સ્કૂલ માં આવાની કે ની
હા તો કઈની
ખાદના થોડો એક લેક્ચર માં આપે.
નઈ એટલે અ ત્યારે ખબર આપડે પાઠ આપેલા ત્યારે એવું જોયલું એટલે મને એમ. કેવું બી જોવાને
ની એવું નહ જ હોય.
હા.
એમ કે બસી છે ને ચર્ચા ને એ બી કરે કે નહી આપડી જર્નલ જો એ બધું. ધુ જોઈ કે નહી.
તો તમારે જનરલ માં બધું ઉતારવા પડે હે એમ તો ઉતારેલું છે. કાલે એક પાઠ ઉઠારેલો ને એક બાકી હતો મેને ઈશિકા ને ફોન કરેલોએ એ માટે વાત કરી પડીને કીધું આપડે એવું હરખું હરખું જ લખીએ એમ.
મેં બી એક જ ઉતારલા બીજા ઉતારવ મારે તો કેટલા છો કે એવા પાંચ ખેજા થશે. ટોટલ. તો મેં બે તો એમ જ લખી દીધલા કે નં બે કે ત્રણ તો મેં આપેલા જ નહી તો બી લખી દીધલા. ઇકોનોમિક્સ માં.
અમે બી લખતા ને તો ચાલતા કેમ કે આપણે તો એટલી રજ જા મળવાની ને કે મારા અડધા પાઠરે.
ચૌદ તારીખ ના પંદર તારીખ ના સત્તર તારીખ ના બે. સોલ તારીખે તો રજા આવતી ને આજનો તો વરસાદ વાળો.
એટલે ને એમાં પેલું ડેલી પ્લાનિંગમાં આજ ન લખવા પડે હે ને જાહેર રજા.
હા.
જો આ
જાહેર થોડી વરસાદની રજા આવું.
પણ પેલું માં જાહેર રજા એવું છે.
એ બી ચાલે વરસાદની રજા બી ચાલે.
હા પણ જો આપડે ડેલી પ્લાનિંગ માં એર લખવું હે ને. વરસાદ ની રજા વાળું.
હા.
તો જે આપે અનુક્રમણિકામાં આપણે જવાનો ટાઈમ રજાઓ એવું બધું લખીએ એ માટે નહી લખી. ખવાનુંને.
હ એમાં બી એમાં જો પેલા થી લખેલું હોય ને પે જગન્નાથ ની રજા અને રવિવાર ની. મેં બી નહી લખલું પેલી નેહા કેતી મેં લખલું એવું કઈ એટલે એ લખલું હોય તો અહી એને લખવા પડ્યા.
એ તો લખ હે મેં ની લખલું કેમ કે પહો નીચે જે આપડે અ વરાઈ જ હ આપડે. તો રજા બહુ મળવાની એટલે આપણે એમાં બહુ જગ્યા સોડવાની એમ? તો ભરાઈ જાહે વધારે પહેલા. તો પછી, નીચે થી આપડે પાહુ લગાવવા પડે.
એટલે મે તારાથી પેલા જ ની લખલું એટલે. પહી સયબી કરાવી લીધી. સરારભરેલા ની વાચાય.
મેતો ની લખ્યું
કાલે હાંજે પેલી ફાલ્ગુનીનો ફોન આવલો મારી પર. એમ કે, અમ તા સ્કૂલ માં આજે પાંચ જોવા જવાના ઉતા. ત.. ત મને કીધલું કે, ફોન આવલો કે? મે કીધું ની આવલો.
એટલો હવે એ લોકો આવહે.
હા તો એ લોકો કોમ્પેટામાં આજે જાવવાના ઉતા એમ. એ લોકો તૈયારી ભી કરી દીધી હતી. આપણને તો ખબર જ ની.
ને! આપડે તો આટલા બી આયપા એક લેક્ચર માં બે-ચાર જણા જ થઈ ને. ત્રણ-ચાર બી આપડે આપેલા. અમીષા લોકોએ તો એક બી ની આયપો.
ફાલ્ગુનીતો કેય કે, મે તો, અમે તો, એમ કેય એક ભી લેક્ચર ની આયપો ને, આજે પે પેલો લેકચર આયપો એમ કે. મે કીધું તમને ટાઈમ મલે તો આપતા હું થાય તો. અમે તો પ્રોક્ષીમાં જાય એમ. એને પ્રોક્ષી જ લખ્યું એમ. મેં કીધું પ્રોક્ષી ની લખવાનું એમ. પાઠ આપી દેવાના.
મેં અમીષા ને કીધું. તો અમે બી ની આપલા ને, તો બી અમને પાઠ આપેલા એવું બ એવું કેમ કે, આપને બો રજા મલવાની છે. તો આપડા પાઠ બી ની પૂરા થાય હે.
તો એ રોજના ત્રણ-ચાર પાઠ થોડા લખાય.
ચાલની અમે ટ ઈસિકા લોકો બે જણા. એટલે મેં આપું ટે ઈસિકા ની, ને ઈસિકા ટે મે ની. એ લોકો ગુજરાતી વાળા ત્રણ જણા.
પણ તો બી એમ... હા અને એક-એક ક્લાસ માં લેતા હોય, લખતા હોય, તો હું થયુ. તો ખોટું પાહા લખે ની. એ લોકો.
એવું જ. એ લોકો કોરું જ લેય ને બેહી રેલા.
તે જ ને. ફાલ્ગુની ગેય ત એક લેક્ચર એમ કે, મેં મેમને કીધું કે, આપો એમ. તો એક આયપોને. તે મે કાયપો એવુ કેય. પહિ તે ભી એમ જ ચલાવી મુયકુ.
ત આપડે જેવુ એ લોકો બોલે ની ને, એટલે આપડે ત, ગાળ દેઈ ને ખી જય ત બી કઈ ની. પણ આખો દિવસમાં બે લેક્ચર નેવું. ટાઈમ ટેબલ. ને એ લોકમાં બી, એક દિવસ ખબર! તું કે કોણ કેતું હતું. કે પેલા મેમ ની આવાના. મે સાયન્સ વાળા. ની હાતા, બે જ કેટી ઉટી. કે તાલીમ વાળું માં જા ને એવું બોલટી હતી.
હા...
ત્યારે મને એમ કે લોકો ને આપીલા હે.
આપેલા બી અહેને તો બી, એ લોકો પ્ર ની પેલી રોશનીએ ત્યારે લેય લીધલા એવું કેય. કેમ કે મેથ્સ-સાયન્સ વાડી કે ની.
પણ એ લોકોને કેવા જુએ કે ની.
પણ એવું ની. એ લોકોને એમ કે એમ કે મેથ્સ-સાયન્સ ના પીરિયડ એટલે રોશની જ લઈ શકે. એવું. એ લોકો હમજે જ ની, કઈ વાતમાં અમે
અમીષા એ તો હમજે પણ એ, એ કેમ ની બોલેલી ટ.
એટલે એમ, થોડોક દિમાગ ચલાવે ની. એ લોકો એવુમાં. ત એમ કે ચાલ મેથ-સાયન્સ ના લેક્ચર તો તેણે જ લેવાનું. બીજા કોઈ ની લઈ
ત ત પેલી ના કેટલા બધા થઈ ગેલા અહે.
હ. એટલે રોશની ના થઈ ગયેલા છે વધારે એમ કે. પણ આ લોકો ના બાકી એવું કેધુ છે.
હા આપને ભી ફોન કરને એ લોકો હાંભે.
હ હ હ એકભી દીવસ નીત કીધુંછને કઈ એ લોકોએ.
કેટલી વાર તો મેં અમીષા ને હાંભેથી મેસેજ કરીને પૂયસુ.
પણ એ લોકો આપને નહી પૂસેે
જાણે એ લોકો નુ બહુ સારું ચાલતું હોય ને તેવા કે.
મને બી એવું જ લાગ્યું એમ એ લોકો આવું નઈ પૂછે એટલે એ લોકો ને તો આપેલું ઓહે લેક્ચર વાળું એ.
તે ત્યાં
ને પેલી ઉપર ક્લાસ માં એક મેમ હતી ખબર ને ગાંડુ જેવી. આપડે પ્રશ્નાવલી ભરાવા ગયેલા તે. તે ભી એવું છ સાત આઠ વાળ જ ક્લાસ છે ને.
હા તે તો વાડી
તો એને કેય તો એને હો આવે કે ની.
બધા ને બધા કહી ને તો આપે પણ એ લોકો જ કઈ ન કેતા હ તે આપે એ ગુરુવાર થી આપવાના સેવ કેતી હોતી ભાઈ મન ફાલતુ નહી
હા તાજા અપાઈ ગાય.
ગુરુવારથી તો તો ભી એક એક આપે હૈ બહી હું કર હે એ લોકો
તો એ લોકો જર્નલ માં હું બતાવશે મેમને કે આટલા આપ્યા તો તમે
દિવસ શું હોય
પ્રોક્સી જ લે આ કાર લી એવું ડેલી પ્લાનિંગમાં લખેલું કે એ લોકોએ.
ખબર નહી પ્રોક્સી એવું જ કીધું મને ત્યાં પાંચ લા પાઠ આપેલા છે ને પાઠ આઈ
હા. તો તે એ લોકોને બહુ ભારે પડે છેલ્લે છેલ્લે એ લોકોને મથાવે પાઠ વી ની પૂરા થાય.
પણ એ લોકો આપણને કઈ કેતા હોય ને તો આપડે કે એ બી કે આવું કરો પણ કઈ પૂછે જ નહી તે.
હા પૂછે જ નહીં.
હ તો લાઈવી તો ભી નહી શનિવાર આવીએ તો બી કઈ નઈ પૂયછુ કેમ
ને નેહા ને પેલી તો હાટે જાય હે અમીશા.
હા
નેહા ને બી ની પૂછતી હો કે અમીશા કે તમે આપે કે નહી આપે.
બધા હરખાં જ એ લોકો એટલે.
બી હું પણ કઈ ત્યા રમા થોડા ગેલા છે.
કોઈ ડાયટ વાળું એ લોકો માં રહેતા હતા
અચ્છા એ લોકો જો કન્યા શાળામાં હોતે ને તો રાત જોયા વ તે ડાયટ વાળાને પતે ત્યાં ની હમ્મ હમ્મ.
તો અમીશા ને કીધેલું હતું તું કે લખી દેજો અનુ. આપેલા એવું બતાવજો ડેલી પ્લાનિંગ વાળું ની લખેલું રહી તો. હવે પેલા મેસેજ જોયા હોય ને તો પેલી ગભરાતી હોય.
હ તે તો કાલે કાલે હાજે એટલે ત્યાં ગભરાઈ ગઈ ને ડ્યુટી પણ હવે આપડા તો નઈ જો આવા નામ કીધેલું હતું તો મે
પણ હવે એ લોકો આવી જ જયા હે શનિવાર હુધી માં તો મને લાગે. કેમ કે પેલા લોકો આવાના કે નહી.
હ
હા. એટલે એ લોકોને બી કોઈ ભણવાનું ને તો ટાઈમ નઈ મળે એમ એટલે એ લોકો ને સર કીધું હોય કે તમે અત્યારે અત્યારે જી આવો
એટલે બે દિવસ આવે ને એટલે આપડે એક દિવસ પહેલી મેથડ માં બીજા દિવસ બીજી મેથડ માં.
હા, એવું બી કરી શકે.
તો એ લોકો જે દિવસ આવવાના રે ને તે દિવસે આપને તારીખ આપે ને તો આપડે સ્કૂલમાં વાત કરીએ મેમને-
ને આપડે છે ને એમની આપડે મેમને- મમને એવું કે હું- કે આ મેમ થોડીક તારીફ કરી દેજો અમારી બી જૂઠી જૂઠી બી- આ રીતા કારણ કે એ લોકો બી જાણે અમે બી- સ્કૂલ નું જુદુ જુદુ કેવાના જ છે એમ-
હા- એટલે ફાલ્ગુની મેમ આજે વિડીયો કોલમાં આપણે વાત કરીએે ને ઓનલાઈન ક્લાસ માં- એ કે તારીખ પૂછી લે તે હિસાબે આપણે સ્કૂલમાં ટાઈમ ટેબલ નું બધું એડજસ્ટ કરીને- મે એમને વાત કરવા પડે સ્કૂલમાં કે આ તારીખે અમને આટલા લેકચર જોતાશે-
કેટલા-
બધા આપણ પેલી જીજ્ઞા મેમ જ જ
એ બી આપવું જ પડે વરી-
તો પહી તે હિસાબે અમારે ઢોરણ લેવા પડે હે ને-
હા પણ તો ભી આપણને પાંચ લઈ લેવાના જે- જે પાંચ ચલાવાનું છે
હમ એટલે મેં આ ચોમાસા વાલુ છે ને ની ચલાવલું છે ને તે દિવસે ખાલી વિડીયો બતાવ્યો હોય એટલે મેમ આવી રેયેલા હતા
હા
એટલે પહિ મેં એ ચલાવી મૂકું. ને હેલું જ છે આ ચોમાસા વાળું એ લોકો ને બી આવડે જ ને આપને બી આવડે જ એવું.
હા
પણ આપણે અભીપ્રેરણા ને બધું કરવાનું ને
એકદમ ટૂંકી અભિપ્રેણા લેવા પડે મારે અડધા કલાક માતો
પણ એક કલાક નો લેક્ચર ચાલે ને
એક કલાક નો તો અડધો કલાક જ આવે સ્કૂલમાં તો.
તો મેમ લોકો તો કેટલી વાર સુધી એક જ ક્લાસમાં બેહી રેય.